બોલો મજામાં.
હા મજામાં. તમે કેમ છો.
હા બસ મજામાં.
સરસ સરસ બસ અમે બેઠી હતી. મને વિચારો આયો. કેટલા ટાઈમ થી વાત નથી થઈ. તો મેં ફોન કરીને વાત કરું. એક સુંદર ટોપિક પર વાત કરવી છે. શિયાળના ઋતુ પર
અહા સારું સારું તો કરો મને પણ ગમશે.
હા.... એટલે હમણા ઠંડા જેવું વાતાવરણ છે. ને મને શિયાળ શિયાળાની યાદ આવી ગઈ. એટલે મને થયું કે. એની થોડી યાદ યાદ તાજા કરીએ. કેવને શિયાળામાં સવાર સવારમાં કેટ ઠંડુ હોય. ઠંડી હવા આવતી હોય. થોડો થોડો તડકો હોય. પછી સવારનો સુંદર વાતાવરણ જોઈને તો. શિયાળો તો આમ અલગ જ હોય. એકદમ મનમોહક થઈ જાય એવું. વાતાવરણ હોય છે.
હા... હા સાચી વાત છે. મને પણ આ શિયાળો ખુબ જ ગમે છે. આ ઋતુમાં ગરમી જેવી બળબડાટ નથી. અને ચોમાસા ચોમાસા જેવું ભેજ પણ નથી. ઠંડી હવામાં ચાલવાની અને સવારે ફરવા જવાની. એની કંઈક મજા જ અલગ હોય છે. અને શિયાળામાં પ્રકૃતિ પણ ખુબ જ સુંદર લાગે છે નહી.
હા..... અને શિયાળની સમયમાં ગરમ ચા કે કોફી પીવાની મજા જ કઈક અલગ હોય છે. ઘણી વાર તો હું ઘરની અગાસી પર બેસીને સૂર્યના તડકામાં ચા પીઉું છું. તે સમયે તો પક્ષીઓનો કલરવ સાંભળવો અને શાંત વાત. સવારનો વાતાવરણ નો આનંદ માણવો મને ખુબ ગમે છે.
હા મને પણ ખુબ જ ગમે છે. અને અને મને સવારના તડકામાં બેસવું પણ બહુ ગમે. શિયાળામાં સૂર્યપ્રકાશ અ ખુબ જ આયમદાયક લાગે છે. અને ઘણા લોકો સવારે બગીચામાં ફરવા પણ જાય છે. યોગ કરે અને અથવા કંઈક હળવી કસરત કરે, આ ઋતુ છે ને સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે એવું તમને ખબર છે.
હા એ તો એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. તો શિયાળાની ઋતુમાં લોકો કસરત વધારે કરતા હોય છે બાકી બધી ઋતુ કરતા તો. અને શિયાળામાં તો ખાવાની પણ ખુબ મજા આવે છે. બજારમાં તો લીલા શાકભાજી કેટલા ભરપૂર મળે છે. મેથી, પાલક, લીલા વટાણા, ગાજર, મૂળા બધી જ તાજી શાકભાજી મળે છે. અને ઘરમાં ઉંધીયુ ગાજર નો હલવો મેથી ના થેપલા અને અડધ્યા પાક જે વાનગી ઓ પણ બને છે જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
હા અને શિયાળામાં અ તલના લાડુ ચીકી અને ગુંદર પાક અ અને સુખડી જેવા પરંપરાગત વાનગીઓ પણ બનાવવામાં આવે છે. આ વાનગીઓ શરીર ને ગરમી આપે છે અને ઊર્જા પણ આપે છે. મારી મમ્મી તો દર શિયાળે છે ને ખાસ ગુંદર પાક બહુ જ બનાવે.
હા એ પણ ખાવાની તો ખુબ જ મજા આવતી હોય છે. અને શિયાળામાં પ્રવાસ કરવાની પણ ખુબ મજા આવે છે. ઘણા લોકો આ સમયમાં હિલ સ્ટેશન રણોત્સવ અથવા ધા ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેતા હોય છે. વાતાવરણ ઠંડુ હોવાથી લાંબી મુસાફરી પણ આરામદાયક લાગે છે.
હા એ તો સાચી વાત કીધી કે શિયાળામાં છે ને પ્રવાસ કરવામાં પ્રવાસ ની પણ ખુબ જ મજા આવે અને ગુજરાતમાં કચ્છ નો રણોત્સવ શિયાળામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તમને ખબર છે?
હા અને ત્યાંની તો સફેદ રેતી સાંસ્કૃતિક કાર્યક્રમો લોકનૃત્યમ હસ્તકલા ની વસ્તુઓ તો જોવા દેશ વિદેશથી લોકો આવે છે. મને તો એક વાર ત્યાં જવાની તો ખુબ ઈચ્છા થઈ ગઈ છે કે એક વાર તો ત્યાં જવું જ છે.
હા સાચી વાત છે મને પણ ઈચ્છા થઈ છે હું પણ નહી ગઈ. અને અ શિયાળામાં બાળકોને પણ ખુબ જ આનંદ આવે. તેઓ ગરમ કપડા પહેરીને રમવા જાય અને ઘણી જગ્યાએ વહેલી સવારે ધુમ્મસ જોવા મળે.
જે ખુબ જ સુંદર લાગે, જોકે ધુમ્મસને કારણે છે ને વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે પણ એ સવારનું એ ધુમ્મસ વાળું વાતાવરણ જોઈને છે ને આપણને આપણું મન શાંત થઈ જાય એમ.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે. શિયાળામાં સ્વાસ્થ્ય નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગરમ કપડા પહેરવા ગરમ પાણી પીવું. પૌષ્ટિક ખોરાક લેવો અને પૂરતી ઊંઘ પણ જરૂરી છે. નાના બાળકોને વડીલો માટે તો ખાસ કાળજી રાખવી જોઈએ.
હા. એ આપડા અ સ્વાસ્થ્ય નું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ એ તમે સાચી વાત કીધી.
અને અ એક વાત તો મને તો યાદ આઇ. કે શિયાળાની સાંજ પણ આમ ખુબ જ આનંદદાયક હોય છે. પરિવારના બધા સભ્યો સાથે બેસીને ગરમ નાસ્તો ખાવાની અને વાતો કરવાની એમ એ તો કઈક મ મજા જ અલગ હોય છે એમ આવી નાની ક્ષણો જીવનને ખુશીઓથી ભરી દે છે.
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી હ અને શિયાળો તો આપણને પ્રકૃતિની પ્રકૃતિનો આનંદ માણવાની તક આપે છે. સવારે ફરવું યોગ કરવું કસરત કરવી અને સ્વાસ્થ માટે આપડે જે કસરતો ને એવું કરતા હોય જ છે એ તો આપણને ખુબ લાભદાયક હોય છે.
હા સાચી વાત છે. અર વે આ શિયાળના દિવસોમાં તો કેવું? કે આપડે જયારે શાળા સ્કૂલે કે કોલેજે જવાનું હોય ને તો વહેલું ઉઠવું એ આપણને ખુબ જ મુશ્કેલ લાગે છે. આપણને એવું થાય કે બસ તાવ રજાઈમા રજ રજયમાં પડ્યા રહીએ બસ અને ઉઠવાનું મન જ ના થાય. પરંતુ એક વાર બહાર નીકળીએ પછી ઠંડી હવામાં ફરવાની મજાજ કઈક અલગ હોય છે આજે પણ જયારે શિયાળો આવે ને એટલે બાળ પણ ના એ દિવસો યાદ આવી જાય એમ.
હા મને પણ એવું જ લાગે છે. એટલે શિયાળની સવાર તો આખું વાતાવરણ ખુબ જ શાંત અને સુંદર હોય છે. ક્યારેક તો એટલું ધુમ્મસ હોય કે થોડું દૂરનું પણ સ્પષ્ટ દેખાતું નથી આવા સમયે તો ગરમ ગરમ ચા પી તા પિતા સૂર્યોદય જોવાનો આનંદ શબ્દો માં કહી શકાય એવો નથી. અને શિયાળા માં પ્રકૃતિ પણ ખુબ આકર્ષક લાગે છે.
હા શિયાળામાં મને વહેલી સવારે પાર્કમાં જવું ખુબ જ ગમે છે. અને ત્યાં લોકો ચાલતા હોય જેમ તમે કીધું એમ કે યોગ કરતા હોય અને કેટલાક તો દોડતા હોય. બાળકો રમતગમત નો આનંદ માણ અ અ માણતા હોય છે. અને મને લાગે છે કે શિયાળો છે ને સ્વાસ્થ્ય સુધારવા માટે સૌથી યોગ્ય ઋતુ છે એમ
હા એકદમ સાચું હા. આ ઋતુમાં પણ ભૂખ પણ સારી લાગે છે. અને પૌષ્ટિક ખોરાક ખાવાની ઈચ્છા થાય છે. અને મારી મમ્મી તો શિયાળામાં મેથી ના થેપલા લીલા શાક ગાજરનો હલવો અડદિયા પાક અને તલના લાડુ બનાવે છે. આ વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી. પરંતુ શરીરને અ શરીરને જરૂરી શક્તિ પણ આપે છે.
હા અ એ તો તમે સાચી વાત કીધી એ તલના લાડુ ને એ બધા જે વાનગીઓ છે ને મને પણ ખાવાનું ખુબ જ ગમે છે. અને આપડે જયારે બજારમાં જઈએ ને તો એ વખતે, તાજા ફળ જેવા કે સંતરા, જામફળ ચીકુ, દ્રાક્ષ, ગાજર જેવા ફળ, શાકભાજી આપણને શિયાળામાં સરળતાથી મળી રહે. અને ડોક્ટરો પણ ડોક્ટર છે ને એ પણ કહે કે ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજી ખાવાથી આપણે શરીર. વધુ તંદુરસ્ત બને છે અને આપું આપણા શરીરમાં સ્ફૂર્તિ ભળી રહે, હંમેશા રહે છે. સ્ફૂર્તિ.
હા અને શિયાળામાં તો પાણી ઓછું પીવાની ભૂલ પણ ઘણા લોકો કરે છે. ઠંડી હોવાથી તરસ ઓછી લાગે છે. પરંતુ શરીર ને પૂરતું પાણી મળવું ખુબ જરૂરી છે. એ ગરમ પાણી અથવા હુંફાળું પાણી પીવાની પણ ટેવ પાડવી જોઈએ.
એ તો તમે સાચી વાત કીધી કે બધા શિયાળામાં એવું કે પાણીની જરૂર ના પડે પણ આપણા શરીરને પૂરતું પાણી મળવું એ ખુબ જ જરૂરી છે. એ તમારી સો ટકાની વાત સાચી વાત છે.
હા. અને શિયાળો એટલે તો કે તહેવારોની સિઝન ચાલુ થાય. કેમ કે શિયાળામાં તહેવારો આવતા હોય છે, ઉત્તરાયણનો તહેવાર. આવે આખું ગુજરાત પતંગોથી રંગાઈ જાય છે. અગાસી પર પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાની મજા જ કંઈક અલગ હોય છે. પણ સાથે તો ઊંધિયું, જલેબી, તલની ચીકી ખાવાની પણ પરંપરા પણ ખુબ ગમે છે.
હા સાચી વાત છે, ઉત્તરાયણ તો મને પણ બહુ ગમે છે. સવારે જ અગાસી પર પહોંચી જઈએ અને આપ આખો દિવસ પતંગ ચગાવીએ અને કાયપો છે ના અવાજથી આખું વાતાવરણ જીવંત બની જાય છે. સાંજે રંગબેરંગી પેલા તુક્કલ એ પણ જોવાનું કઈક અલગ જ મજા હોય છે અને કેવું કે કોઈ પણ તહેવાર હોય અમે તો ઉત્તરાયણમાં પણ રાતે સાંજે છે ને સ્પીકર પર ગરબા ચાલુ કરી દઈએ અને ગરબા ગરબા ગાઈએ અને અને ફટાકડા પણ ફૂટતા હોય.
ઓહો સરસ સરસ શિયાળામાં તો પ્રવાસ કરવો પણ ખુબ જ આરામદાયક રહે છે. ઘણા લોકો કચ્છનો રણોત્સવ જાય હમણાં જેમ તમે વાત કરી હતી. એમ માઉન્ટ આબુ, સોમનાથ, દ્વારકા, સાપુતારા જેવા સ્થળો એ પણ ફરવા જાય છે. ઠંડા વાતાવરણમાં કુદરતનો આનંદ બમણો થઈ જાય છે.
હા સાચું કહ્યું. પરંતુ શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખવું એ ખુબ જ જરૂરી છે. ગરમ કપડા પહેવા, સવારે સાંજ વધું. ઠંડીમાં લાંબો સમય ન રહેવું અને વડીલો તથા નાના બાળકોની પણ કાળજી રાખવી જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત છે. એટલે શિયાળો તો આમ મને ગમે તો બહુ જ
હા મને પણ ખુબજ ગમે છે.
હા સારું સારું આપડી તો આવી ચર્ચા ચાલુ ચાલુ રહેશે. અ ફોન મૂકું મે અત્યારે
હા હા સારું વાંધો ની
હા